તે હું પણડું તમે કેમ છો.
હલો.
હા હ છે અવાજ હલો.
અવાજ આવ છે મારો.
હલો આવે છે હા તમારો અવાજ આવે છે મારો અવાજ આવે છે.
હા આવે છે આવે કેમ છો મજામાં.
હા મજામાં શો તમે કેમ છો.
હા હા. રજો હા હા તો આજનો આપડો. ટોપિક કઈક એવું છે કે. છે કે. ટ્રાફિકની સમસ્યા ખુબ જ વધી રહી છે અને. આપડા ભારત દેશ ની વાત કરીએ તો ભારત દેશમાં. અત્યારે ટબ જ અત્યારે તીવ્ર વધી રહી છે અને.
હા.
એ. જગ્યાઓ તો આ પૃથ્વી ભરપૂર છે. પરંતુ પાસે જો સમજણ હશે તો ટ્રાફિકની સમસ્યા નું નિવારણ થશે કેમકે આ ષ દરેક વ્યક્તિ મળીને કરશે તોજ એનું સોલ્યુશન આવે કેમ કે સરકાર છે. નલ નાખે તો એનાથી કોઈ ફાયદો હોવાનો નથી કેમ કે સનલું જો લો જ પાલન નહી કરે તો સિગ્નલ પણ નક્કામાં લોકો થઈ ગયા છે કે તમે ટ્રાફિકમાં સિગ્નલ તોડશો તો મેમો ભ તો ઘણા બધા વ્યક્તિઓ છે. સરકારને એ પણ સમજવું પડશે કે ભ ટ્રાફિક ના જે પણ નિયમો અમુક વ્યક્તિ તોડે છે તો એને મેમો છે તે આપવો જોઈએ અને દરેક વ્યક્તિ એ આ પ્રકારનું જે છે. કે દરેક વ્યક્તિ ધ્યાન રાખવું પડે છે અને ટ્રાફિક ન જે પણ નિયમો છે તો દરેક વ્યક્તિ એનું યોગ્ય પ્રમાણે પાલન કરવું જોઈએ મારું એવું માનવું હત તમે શું કેહેશો આના વિશે.
બરાબર છે ભાઈ બઉુ સરસ વાત કરી હતી ત તમે જેમ કીધું કે મેમો આપવો બધ સર કતો છે ને ભાઈ બધા માણસો ને જે જે આપડે ટ્રાફિક ના નિયમ જે ભંગ કરે છે બરાબર છે એ બધાને તો સરકાર નિયમ મેમો આપે જ છે બરાબર છે. પણ એમાં શું છે કે અમુક માણસો જે છે ને તો મેમો ભરતા જ નથી અને અમુક ભરે છે તો પછી હવે એમાં આપડ સરકાર ને પણ શું દોષ દઈ શકીએ. અને અત્યારે તો શું છે કે ટ્રાફિકને સમય છે તો આજ છે ને આજ દરેક નાના મોટા શહેર ની ખુબ મોટી સમસ્યા બની ગઈ છે તેના કારણે સમય નો બગાડ. પછી આપે કય બુ ટ્રાફિક માં ઉભોય તો અમુક ને તો ખબર છે આદત બહુ હોરન મારતોિબે આપણને માનસિક તણાવ અને ત્યાર પછી ગાડીઓ એટલી બધી એમનેમ ઉભી હોય છે બરાબર છે તો એ બધા ગાડીઓ માંથી જે ધુવાણાની કે જેનાથી આપણને પ્રદુષણમાં છે ને સતત વધારો થાય છે. આ સમસ્યા છે ને ઉકેલ માટે સરકાર અને નાગરિક બનેને સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. એમ કે જ જાહેર પરિવહન છે ને એનો ઉપયોગ આપ્યો રોજિંદા પ્રવાસ માટે બસ છે મેટ્રો મેટ્રો છે જીએસ આરટીસી બસ છે એનો વધુ ઉપયોગ. કરવો જોઈએ જેમ કે આપડે અત તો શું છે કે આ આપડે ઈન્ડિયામાં વસ્તી એટલી બધી છે એટલે તમે માન ને ઘરમાં બધા પાસે પોતપોતાની ગાડી હોય જ છે બરાબર છે કોઈ પાસે બે હોય કોઈ પાસે ત્રણ હોય. તો આપડે બને ત્યાં સુધી છે ને કે ભાઈ આપડે આપડે ગયા. જેમ છે ટ્રેન છે જે બાકી એસટી છે એ બધા ન ઉપયોગ કરવો પડે અને ઓફિસ કે આપડે કોલેજ જવાનો રસ્તો એક જ હોય તો આપડણે કોઈને કામે જવું અથવા તો કોલે જાતા હોય અથવા કોઈ કોલે જે જતા હોય. તો બને ત્યાં સુધી શું છે કે અત્યારે તો બધા પોચપોચવાની ગાડીઓ લઈ જાય છે તો એ લોકોનો એવો પ્ર પ્રયાસ કરવો જોઈએ કે ભ આપડે ફ્રેન્ડ સર્કલમાં આપડણે બાજુ બાાજુમાં જ રેતા હોય. અને એ બંને ને એક જગ્યાએ જવાનું હો બરા પછી ભઈને સ્કૂલે સાથે. સાથે જવાનું અથવા તો કોલેજ સાથે જવાનું અથવા તો નોકરી અથવા ઓફિસે જવની તો એના લોકોને શું કરાય છે ભાઈ એક દિવસ. આની ગાડી લઈને જાય એક દિવસ બીજાની એ રીતના કરે તો પણ આપણને ઘણો ફાયદો થાય છે અને આપડે
તો ભારે જયારે નીકળી આપણે આપડી પોતાની ગાડીઓ લઈને તો આપણે ટ્રાફિક નું નિયમ છે ને પાલન કરવું જોઈએ અને એમાં આપડે બને ત્યાં સુધી ભલે આપડે ક ગમે એટલી એમરજન્સી માં ગમે ત્યાં પણ જાતા હોય. આપડે છે ને હંમેશા છે ને સિગ્નલ ક્યારેય પણ ના તોડવું જોઈએ આપે જે લાઈન છે ને આપડ કર દ શું કેગર આડે ધણ આપડ તો ઈન્ડિયા માં તો અત્યારે તો શું છે કે માણસોને એટલી સમજોણ જ નથી કે રોડ પર ગાડી કઈ રીતે. ચલાવીયું એ લોકો તો શું છે. કે આડે ધડ ગમે ત્યાં રોંગ સાઈડ માં પણ ગડી જાય છે. એટ આપડે બીજી કોઈ પણ જગ્યાએ આપડે જાય છે તો ત્યાં પણ આપણેે ગાડી આપડી જે રાખીએ એ પણ વ્યવસ્થિત રીતના પાર્કિંગ કરવી જોઈએ. અત્યારે ગાડી આપડે નો પાર્કિંગ ઝોનમાં પણ રાખી દે છે. તો પણ આપડે દરેક ત્યાં ને ત્યાં આપડી ગાડી ટો કરીને લઇ જવામાં આવે છે. સરકાર દ્વારા તો એનું પણ આપડે બહુ ખાસ ધ્યાન રાખવું પડે અને અત્યારે તો શું છે. કે આપડે ફ્લાય ઓવર અને અંડરપાસ જે વ્યસ્ત ચાર રસ્તાઓ પણ ઓવરબ્રિજ અથવા તો બનાવવાની ટ્રાફિક અટકાયત કરવામાં આગળ વધી શકે છે. અને આપડે અમુક જગ્યાએ તો શું છે. અત્યારે તો બહુ આમ રોડ નું કામ તો અત્યારે બહ સારું ચાલે છે. આપડે જોઈએ તો આપડે ખાસ કરીને ગુજરાતમાં એમ કે અત્યારે તમે જવો તો આ ટ્રાફિકને ઓછું કરવા માટે સરકારો ઘણા પ્રયત્ન કરે છે. જેમ કે આમ મોટા મોટા ફ્લાય ઓવર બનાવે છે. પછી અમુક જગ્યાએથી ટ્રેન ના પાટા જા તેની નીચે પણ આપડે અંડર બ્રિજ બનાવ્યો છે. અને સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ પણ નાખી છે. જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી આધારે જ અને સિગ્નલ સિસ્ટમ જે છે. જે ટ્રાફિકની ઘટના જોઈને સિગ્નલ નો સમય આપોઆપ નક્કી કરે અને ત્યાર પછી અત્યારે આપડે સીસીટીવી કેમેરા પણ મુકાઈ ગયા છે. જે કોઈ પણ ટ્રાફિક સિગ્નલ ન નિયમ તોડે છે. તો એનો ફોટો તરત જ એમાં આવી જાય છે. તો એ લોકો માટે પણ, બઉ સરકાર માટે પણ બઉ સહેલું પડી જાય ચેક કરવું કે ભાઈ ટ્રાફિક ભંગ કોણ કરે છે. એમ તો એને શું છે. કે અત્યારે તો ઓટોમેટિક નજર રાખવામાં આવે છે. ને એમાં કેમેરા માં ફોટા પડાય એટલે તરત ઈ ચલણ બધામાં આવી જાય છે. એમ અને
એ બિલકુલ બિલકુલ એટલે અત્યારે બધી જે સુવિધા છે. તો સખત અને સખત વધી રહી છે અને આવનાર સમયમાં પણ હ જે પણ સરકાર દ્વારા જે પણ સુવિધાઓ છે. તે આગળ વધારે તો એવો મારો સખત અને સખત પ્રયાસ છે. અને આગળતા પણ સરકાર જે આ વિષય પર ઊંડાણ પૂર્વક વાત કરે અને ત્યારબાદ દરેક લોકો છે. આ વસ્તુ ને સમજે તો એ વસ્તુ ખુબ જ એક યોગ્ય કહી શકાય અને દરેક વ્યક્તિ આ વસ્તુને સમજવી પડશે અને આવનારા જમાના માં મારું એવું માનવું છે. કે અત્યારે વસ્તી ગણતરી તમને ખ્યાલ હોય તો અત્યારે વસ્તી ગણતરી આપણે દસ વર્ષે થતી હોય છે. તો અત્યારે બે હાજર છવ્વીસ માં જે આપડે વસની ગણતરી ચાલુ થઈ ગઈ છે. આપણે બધા જ ગામડાઓમાં તો સમગ્ર ભારતમાં. તો મને એવું લાગે છે. કે સખત અને સખત જે આંકડો છે. તે પાછો વધવાનો છે. એટલે સમસ્યા પણ ખુબ જ વધવાની છે. એટલે એને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા બધા એવા ફેરફારો પાછા કરવા પડશે કેમ કે વસ્તી જો વધશે. તો ઘણી બધી જગ્યાઓ ઉપર ખુબ જ. ફુગાવો થશે એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સરકારે પણ આ વિષય ઉપર ખુબ જ ઊંડાણ પૂર્વક વિચાર કરવો પડશે અને આવનારા આ ફ્યુચરમાં પણ ભારતને વિકસિત બનાવવું હશે તો ખુબ જ ને ખુબ જ અ યોગ્ય રીતે એને મેનેજમેન્ટ કરી અનેને આગળ વધવાનું રહેશે તો એના વિશે શું જણાવશો તમે?
હા બરાબર છે સાચી વાત છે. તમે જે કીધું સાચું છે. અત્યારે તમે જોવ ને ભાઈ તો વાહન છે. ટ્રાફિક વધવાનું કારણ એ છે. કે અત્યારે શું છે. કે માણસો જે છે. ને એ વાહનોનો છે. ને દુરપયોગ બહુ વધારે કરે છે. જેમ કે અત્યારના માણસો તમે જવઓ ને તો બહ આરસ સુર તમે જોયું ને તો અત્યારે બઉ વધારે પડતા આટલી બધી સુવિધા મળી ગઈ છે ને એટલે સાવ એટલે સા વાર સુુરા થઈ ગયા છે જેમ કે એને બઉ આઘું જ આવવાનું ના હોય બરાબર છે ખાલી કોઈ પણ છે કે કઈ પાન મસાલા કે કઈ ગુટકા કે ભવો લેવા જવુંય તો પણ સીધી તરત જ ગાડી ન સેલ્પ મારી નીકળ ગયા. પછી કોઈ લેડીસ હોય બરાબર છે તો એને બકાલું લેવા કેા શાકભાજી લેવા માટે જવું હતું. હતા જે લોકો થ છે એ ચાલે હાલીને નથી જાતા અત્યારે બરાબર છે. ગેર ઉપપયોગ જ કરે છે બધાનો એના હિસાબે કઈક તો છે ને ટ્રાફિક બહ વધી જાય છે. એમ કે અત્યારે તો જેમ બને એમ ચૂકવું હોય આપડે શું આપડે રાખવી પડે કેમ કે જેમ બનેમ ટૂકું આપડે હોય ને અંતર તો ત્યાં બને ત્યાં સુધી આપણે કોશિશ કરવી કે આપડણે છે ને જે ટૂંકા અંતરમાં આપણે ચાલીને જ જવું અને બને ત્યાં સુધી ગાડી લઈને નઈ નીકળવાનું કેમ કે ગાડીઓ લઈને જાય બરાબર છે એટલો અત્યારે પેટ્રોલ નો ભાવ પણ તમને ખબર જ છે અત્યારે સો રૂપિયા પ્લસ થઈ ગયો છે. ત્યાર પછી એમાં અંદર થી જે ધુવાણા ન એના હિસાબે પણમ પ્રદુષણ પણ બહ વધારે પડતું લાય છે. અને આપડે અમુક અમુકમાં
હ
કારખાનાઓ છે અમુક બઉુ મોટી કંપનીઓ છે એમાં શું છે કે એક સાથે બઉ વધારે પડતા માણસો. ને રાખી દીધા હોય ને કામે તો એના માટે પણ એ લોકોને અલગ નિયમ બનાવવો પડે કે ભાઈ અલગ અલગ સિ બાટી દેવી જોઈએ કે ભાઈ ચાલો આ કાર ફેક્ટરી છે તો આ ચોવીસ કલાક ચાલે છે. તો આમાં આપડે બે સી ત્રણ શિફ્ટ કરી નાખી તો શું છે માણસો એકી સાથે બધા નીકળે નહી કે બધા અલગ અલગ શ બતાય જાય તો બરાબર છે કે માણસો બધા ઓછા થાય અને બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે જાય ઓછા માણસો તો શું છે કે રોડ ઉપર તો પણ ટ્રાફિક ના રએ. અને ટ્રાફિક ની સમસ્યા તો શું છે કે આપડે લગભગ તમે જાઓ ત્યાં બધી જગ્યાએ છે જેમ કે અમુક જગ્યા એ શું છે કે રસ્તા છે આવું તમે જોવો અમુક જગ્યા છે સાંકડા હોય તો ત્યાં પણ બહુ વધારે તકલીફ પડે. અને અમુક જે બજાર બજાર જે હોય છે અમુક જોગ્યા જેમ કે અમે સિટીમાં ર છીએ ત્યાં તો અમારે શું છે. બજાર છે ને બઉુ સાાક એટલે તમે ત્યાં તો તમે જવું હોય ને ત્યાંથી અમારે રેલવે સ્ટેશનને પણ અમારે જવું હોય ને. બરાબર છે તો પણ અમારે છે ને ઓછામાં ઓછું તમે માનું ને. તો અડધી કલાક તો અમારે પેલા નીકળવું જ પડે કેમ કે જ્યાં બજારમાં શું છે કે બધા કોઈ કપડાં લેવા માટે આવ્યું હતું તો કોઈ શાકભાજી લેવા માટે અથવા તો કોઈ સ્ટેશન જતા હો હતું એના હિસાબે છે ને ટ્રાફિક તો બઉુ વધારે થાય છે. અને આપડે જો રસ્તા પણ અમુક જગ્યાએ પોળા થઈ જાય.